કેમ છો?
બસ મજામાં કેમ છો તમે? હેલો અવાજ આવે છે હ આવે છે. અવાજ હા ઓકે
હા
શું ચાલી રહ્યું છે?
બસ જો મારું કામ કરીને ફ્રી થઈ અને અમારી ડો સ્કૂલેથી આવશે એની વેઇટ કરું છું
બરાબર છે આપડે વેલા કો ના ફાયદા માટે વાત કરીશું બસ જમીન ભરી થયા હવે વાત કરી એલે ઉઠવા નાફ હમ
તો એ તો બઉુ સારી વાત છે કે વેલા જાગુ એ બહુ જ સારી અને સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે
હા સવારમાં વેલું ઉઠવું તો બહ સારું છે વેલા ઉઠવાના ફાયદા પણ ઘણા થાય છે આપ અત્યારે તો મેં તો બે દિવસથી ચાલુ કર્યું છે સવારે વેલા ઉઠવાનું બી એક્સરસાઇઝ કરે છે કસરત માટે પણ સવારે કસરત કરવાથી આખો દિવસ એમ સારો રહે છે
તો એ તો બહુ સારી વાત કેવાય
હા એમ આખો દિવસ આળસ નો આવે મોડા ઉઠી ને એમ આખો દિવસ બહ આળસ આવે છે
હા એ તો એવું જ થાય કે આપડે મોડા ઉઠીએ ને પછી મજા ના આવેને સવારે વેલા ઉઠ હોય ને તો ત્યારે આપણને ઉત્સાહ અને તાજગી આખો દિવસ રે છે
આખો દિવસ સારું છે હા એ આપડે કઈ પણ કામ હોય તો આપડ ટાઈમ તો થઈ જાય ટાઈમે એમ
હા એ તો છે અને સૌથી પેલો ફાયદો તો એ છે કે આપડે સવારે હવા શુદ્ધ અને તાજી હોય છે તો શરીર અને મન બંને માટે તે સારું છે
સારું રે છે હા સવારમાં ચાલવાથી પણ ઠંડી ઠંડી હવા તાજી મળે છે કેટલી સરસ
હા એ તો છે અને શું કે આપડે વેલા જાગીએ તો કસરત ને યોગા ને પ્રાણાયામ ને એ બધું કરવાનો ટાઈમ રે છે અને એ બધું કરીએ તો આપણું શરીર તંદુરસ્ત રહે છે મન શાંત ર છે પણ એના માટે વેલા તું જરૂરી છ
હા વેલુંઠવું જરૂરી છે આખો દિવસ એમ સારો જાય આપડો જેમ વેલા ઉઠો ને એમ આખો દિવસ સારો જાય
હા એ તો છે જ વહેલા જાગવા તે શું છે કે સમય નું આપડણે વ્યવસ્થિત આપણેે આયોજન કરી શકીએ કે વિદ્યાર્થીઓમાં હા વિદ્યાર્થીઓ માટે જ આ સમયે અભ્યાસ કરવા માટે ખુબ જ સારો ગણાય સવારમાં વેલા ઉઠીને વાંચ તો યાદ રહી જાય આપણેે આપડા છોકરાઓને કે જો હોઈએી કે સવારે વેલા ઉઠીને વાંચો તો સારું રે અને આપણે ભણ હતા ત્યારે આપડણે સવારમાં વેલા ઉઠીને વાંચતા હતા તો મજા આવતી હતી
મજા આવે હા અને અમે સવારે વાંચેલોું આપને યાદ પણ રહી જાય છે
અ ત્યારે શું છે કે મન એકાગ્ર રહે છે ને તો યાદશક્તિ પણ સારી ર છે
હા બરાબર છે
એટલે ત્યારે વેલા ઉઠી ને વાંચેલું થોડું અસરકારક રે છે આમ
હા સારું
અરે વેલા વેલા જાગનાર વ્યક્તિ શું છે કે પોતાના બધા કામ સમયસર પૂર્ણ કરી શકે અને ઉતાવળ કે અ જલ્દી નથી કરવી પડતી
હા એ બરાબર છે
અને રૂટિનમાં તમે જોજો ક્યારેક આપણને થોડું મોડું થઈ ગયું હશે ને તો આપને ટેન્શન થશે કે જલ્દી કરવાનું છે ઉતાવળ કરશું ને કેટલાય ટેન્શન કરશું આપડે
હા એ બરાબર છે સાચી વાત છે સો સવારે વેલા જાગી ગયા હોય તો આપડે બધું શાંતિ થી પતાવી શકીએ. પછી બધું ઉતાવળ ઉતાવળ થી કરવું પડે કે પેલું રહી જશે પેલું રહી જશે.
હા એ તો એવું જ થાય છે આમ.
ના.
અને અને આ ટેવથી આપડે વેલાઉડ. એવથી શું છે કે જીવનમાં આપડું શિસ્ત આપણી નિયમિતતા જળવાઈ રએ.
હા સાચી વાત છે.
હમ. વહેલી સવારે તો પ્રકૃતિ એકદમ સૌંદર્ય. પક્ષીઓ નો કેવો સરસ.
હા સરસ અવાજ આવતો હોય છે.
અને સૂર્યોદય ન આ અને સૂર્ય ન. હા. અને સૂર્યનું સૂર્ય ઉદય નું મનોરમ એ દ્રશ્ય આપણને કેટલું સરસ આનંદ આપે આપને આપણને આમ શરીર માં કઈક નવી ઉર્જા આપે એવું લાગે અને અને એનાથી આપણને આખો દિવસ સકારાત્મક વિચારસરણી વાળો પસાર થાય
હા સાચખ વાત છે. આખો દિવસ તો શું આપડે આ મોબાઈલ ને ટીવી ને છોકરાઓને બધા એને અવાજ જ. એટલા બધા હોય કે આટલું શાંત વાતાવરણ સવાર સિવાય આપને મળતું જ નથી એમ એટલે સવારે વહેલું જાગવુ એ ખુબ સરસ છે.
એ તો છે જ પણ વહેલા જાગવાથી રાત્રે આપડે સમયસર ઊંઘવાની ટેવ પણ પાડવી પડે
હા અને રાત્રે બાર બાર વાગ્યા સુધી મોબાઈલ જો જોતા હોય છે બેઠા હોય છે કે રાત્રે ઊંઘ ના આવતી પણ સવારે મોડા ચાગીએ તો રાત્રે હું ક્યાંથી આવવાની
હા એજ ને પણ પૂરતી ઊંઘ શરીર ને જરૂરી તો આપડે એના માટે વેલા સુવું જરૂરી છે તો જ તો આપડે વેલા ઉઠી શકશું
હા બરાબર છે.
અને રાતે વેલા સુતા શું તો સવારે વેલા ઉઠશું તો આપડી નીંદર પૂરી થઈ હશે તો જ આપને બીજા દિવસે નવી ઉર્ જ એમ એક કામ કરવાની એમ શક્તિ મળશે
હા બી સાાચી વાત છે
એટલે આ આદત આપણને શું છે કે જીવનભર આરોગ્ય અને સફળતામાં આપણને. એક મદદગાર બની શકે છે.
હા સાચી વાત છે. સવાર નો સમય પણ કેવો એકદમ સુંદર ને શાંત લાગે છે આપણને.
હા એ તો છે જ આપણને આખા દિવસમાં સૌથી વધુ સવારે વધારે મજા આવશે જોજો તમે આપણે બધું કામ કરવાની મજા આવશે અને એમાંય સવારે પેલા ઉઠીને એક્સરસાાઈઝ કરી લીધા પછી તો આપણને આખો દિવસ બહુજ મજા આવશે
હા આખો દિવસ શરીર એકદમ આમ હળવું એવું થઇ જાય અને સ્ફૂર્તિ આવી જાય આપણને એમ થાય ફટાફટ બધું કામ બતાવી દઈએ.
હા એ તો છે અને આપણે વેલા જાગશું તો આપણા સંતાન પણ વેલા જાગશે આપડું જોઈને એ પણ શીખશે તો એ પણ એક ફાયદો છે હા
છે ઘણી વાર એવું પણ થતું હોય છે આપડે બાર ગામ જવાનું હોય છે
હ
ત કોઈ પ્રસંગોમાં જવાનું હોય ત્યાં આપડે ટાઈમસર પહોંચ હોય પણ આપે મોડા ઉઠતા હોય તો ક્યા ટાઈમસર પહોંચી પણ નથી શકતા તો સવારે વેલા જાગી ગયા હોય તો પછી આપડે ટાઈમને ત્યાં પણ પહોંચી જઈએ
હા એ તો છે
હા લાઈ સારીતેવું છે કે સવાર માં વેલું હું તો બધાને ઉઠવું જ જોઈએ સવાર માં વેલું.
સાચી વાત છે આપડા પૂર્વજો પેલા વહેલા જ જપતા હોથી એનું તંદુરસ્ત થી આપડા કરતા એની વધારે સારી હશે જોજો તમે.
હા આપડા કરતા હજી પચાસ સાઠ વર્ષ ના જે ઉંમર ના છે ડોસી ડોસી હ એ બધા હજી સારા છે સ્ફૂર્તિ છે બધામાં એમ.
કે કેમ કે એ લોકો વેલા જાગતા હતા અને એના લીધે એ તંદુરસ્ત અને મહેનત તું અને નિયમિત જીવન જીવતા હતા. અને આપડે શું છે કે બધું મોડા ઉઠશું તો એ વખતની કમ્પેર કરશું તો આપડે બહુ જેમ કે એ લોકો કરતા ન એટલા તંદુરસ્ત નહી રહી શકીએ.
હા એ સાચી વાત છે. તંદુરસ્ત રહેેવા માટે આપણે જાગવું અને વેલા સોવું એ પણ જરૂરી છે.
હા એજ ને. પણ અત્યારે શું છે કે મોબાઈલ ટીવી ઇન્ટરનેટ ના કારણે આપડણે વહેલા સુઈ શકતા જ નથી.
હા થોડી વાર ફ્રી પડીે તો ચલો મોબાઈલ જોઈ લઈએ. સાચી વાત છે. એમાં છોકરાઓની તો આદત એટલી બધી ખરાબ થઈ ગઈ છે મોબાઈલ થી જ એ મોબાઈલ જોતા જ હોય બ સાડા બારે એક વાગ્યા સુધી મોબાઈલ જોતા જોઈ રાત્રે. જે સવારે ના જાગી શકે વેલા.
સાચી વાત છે.
હમ.
અને વહેલા જાગનાર વ્યક્તિ નું શું કે સમય ન વ્યવસ્થિત આયોજન કરી શકશે. અને પોતાના કામ સમયસર પૂર્ણ કરી શકશે બીજું કે ઉતાવળ થી ઉતાવળ એને નહી કરવી. પડે અને સમય અને સમય ન પ્રોપરી મૂલ્ય સમજી સમજી શકશે વેલા ઉઠશે તો.
હા એ બરાબર છે. સમયસર બધું કામ આપડે આરામથી પતાવી શકીએ આપડે એક ને બધા નોકરી ધંધા વાળા બધા માટે પણ સમય સમય થી કામ થઈ જાય છે વેલા ઉઠવાની આદત હોય ને તો.
હા એ તો છે જ અને શું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે આ વેલા જાગવું એ બહુ જ ફાયદાકારક છે.
હા સાચી વાત છે.
તમે જોજો આપડે જયારે વેલા જાગીશો ને તો આપણે રાતે ઓટોમેટિક નીંદર વેલી આવશે.
વેલી હા વેલા ની અંદર આવી જશે.
અને પૂર્તિ નિ વેલી આવશે એટલેૂર ઊંઘ થઈ જશે એટ ઓટોમેટિક બીજ દિવસે આપણે સવાર વેલા જાગીસુ. શકું અને ફૂર્તિ ની અંદર થઈ જશે એટલે આપડે શરીર ને આરામ થશે થાક દૂર થઈ જશે. અને બીજા દિવસે આપણને નવી શક્તિ કામ કરવાની મળશે.
હા એ સાચી વાત છે હમણાં તો મારે પણ એવું જ થતું હતું થોડાક ટાઈમ માટે મોડી સવાર માં મોડા જાગતતા. તો આખો દિવસ એમ થાય કે હજુની અંદર જ આવે છે સુઈજ ર સુઈજ ર એવું જ થાય.
રાતે જે નીમંદર પૂરી થાય છે ને ઈ આખો દિવસમાં તમે ગમે કેટલી વાર શુંશો ને ગમે એટલા કલાક શુંશો ને તો આપણને એવું જ લાગશે કે નિંદર પૂરી થઈ જ નથી એટલે આખો દિવસ આપણને મજા જ નહી આવે ને સૂતું રહેવાનું જ મન થયા કરશે ને બીમાર જેવા થઈ જશો.
હા આખો દિવસ સુય ને તો એમને લાગે કે હજી અંદર જ આવ્યા કરે.
હા એજનામ
રાત્રે ભલે તમે પાંચ થી છ કલાકેની અંદર સરસ કરી હોય ને તો સવાર માં સ્કૂરતી જ આવે શરીર માં તો વેલા ઉઠે હોય ને એટલે
સાચી વાત છે તમારી વહેલા જાગુ એ ખાલી સ્વાસ્થ્ય માટે જ નહી પણ એમ કે ફડતા માટે પણ જરૂરી છે
અને સારું પણ છે એમ
હા એ જ ના આ દુનિયા ના કેટલા સફળ લોકો છે પોતાના દિવસ ની શરૂઆત વહેલી સવાર થી જ કરે છે
સાચી વાત છે
અને વહેલી સવારથી કરીને પોતાના દિવસ નું આયોજન કરે છે તો નવી બાબતો શીખે છે કે પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધવું અને એની સફળતા મેળવવામાં સરળતા રએ
આપણ એમાં એ છે જો તમે વહેલા સવારે જાગ્યા હોય તો આપડે આખા દિવસ નું આયોજન કરી શકીએ બાકી તો આપડણે જે રોજ કરતા હોય તો આપડે કરવાનું જ છે પણ એમાં આપડે કઈ નવું ના કરી શકીએ કે કેમ કે આપડી પાસે એટલો ટાઈમ જ ન હોય એમ વેલા ઉઠ્યા હોય તો સવારે આપડે બધું આપડો આખો દિવસ નું આપડ આયોજન કરી લીધું હોય કે આપડજ આટલું આ નવું કરશું એમ
સાચી વાત છે એટલે આપડે આ ટ ઉપરથી આપડણે એટલું કહી શકીએ કે વેહલા શું અને વેહલા જગવે સ્વ સુખી અને સફળ જીવન નો મંત્ર છે એટલે બહુ મજા આવી તમારી સાથે આ ટોપિક વિશે વાત કરીને બહુજ મજા આવી ગઈ
મને પણ બહુ મજા આવી
ફરી મળીએ નવા ટોપિક સાથે બાય